જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
મજામે છું
બીજા બધા ઘરમાં બધા કેમ છે બધાની તબિયત સારી છે
સારી છે
બાળકો ક્યાં ગયા છે તમારા બાળકો આજકાલ સ દેખાતા નથી ક્યાં બહાર ગયા છે
બાળકો મામા લઈ ગયા છે
મામાને ઘેર ગયા છે હા એટલે વેકેશન પડ્યું એટલે હવે તો મામાના ઘરે જવાનું જ આમ પણ બાળકો ઘરે રહે છે તો કેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે કેટલું આ વધાર પડતું સમય એ બાળકો અને મોટા બધા જ વધાર પડતો સમય સોશિયલ મીડિયા પર જ વિતાવે છે તમે શું વિચારો છો આના વિશે
હા સોશલ મીડિયા પે તો અ મીડિયા પે વધારો ઉપયોગ માનવ જીવન પે બોત અસર કરે છે
બિલકુલ
જીવનમાં આજ કલ લોગ આધુનિક જીવન માટે ઓફિશિયલ કામમાં તે લલો ઘરેલું કામ માટે લેલો ઈ એ બાળકોને હમ પડાઈ કે સંબંધ મે લે લો તું યોજ અને બાળકોને સોશિયલ મીડિયાનો જ ઉપયોગ હોય
બિલકુલ સાચી વાત કીધી તમે બધી બધી જગ્યાએ આજકાલ તો સોશિયલ મીડિયા નો ઉપયોગ બધી જગ્યાએ લોકો માણસો કરવા લાગી ગયા છે ક્યાં એ એવી જગ્યા કોઈ પણ એવી જગ્યા બાકી નથી થતી કે જ્યાં એ લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ ની કરે એક આપણે ખાલી ફોન હાથમાં લઈને પંદર મિનિટ ખાલી આપણે જોઈએ ને કે ચાલો અન થોડી દેર અ નિરાતે બેસીએ તો પણ ફોન હાથમાં લઈને આપણે તો સોશિયલ મીડિયા પર જ પહોંચી જઈએ છીએ ભલે એમાં રીલ સ્ક્રોલ કરીએ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પછી કેટલા બધા એવા ચેનલો છે જે આપણે ચ ચલાવીને અને અ કલાકો સુધી એમાં જ આપણે આપણો સમય પસાર કરી નાખતા હોઈએ છીએ
હા જી બહુ સારો સમય એણી મે અ લાગી જાય સોશલ મીડિયા પે આજના આધુનિક જીવન આધુનિક સમયમાં સોશિયલ મીડિયા માનવ જીવનનું મહત્ત પણૂ ભાગ બની ગયો છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ અને યુટ્યુબ જેવી અનેકો અનેકો લોગો ના રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગમાં લેવા લે છે સોશિયલ મીડિયા દ્વારા બાળકો દુનિયાભરના સમાચાર માહિતી અને મનોરંજન શરો તાજી મેળવાની શકે છે પરંતુ તેની વધુ પડતી ઉપયોગ માનવ જીવન પર સકારાત્મક તમને નકારાત્મક બંને પ્રકારના અસર કરે છે
બિલકુલ સાચી વાત કહો છો તમે અ અ સો સોસીયલ મીડિયાનો જે ઉપયોગ છે ને એ સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ હોઈ શકે છે એ આપણા ઉપર અ ડિપેન્ડ છે કે આપણે એનો હ સાચી વાત કરો છો તમે કે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે સકારાત્મક તરીકે એને ઉપયોગમાં લઈએ છે કે નકારાત્મક તરીકે ઉપયોગમાં લઈએ છે
હા જે સકારાત્મક ઉપયોગ માટે લોકો અનેકો જ અનેક બીજી સાથે ઝડપથી સંપર્ક કરી શકે છે એક દો નવી માહિતી અને ગ્યાન શરણાર્થી મળશે ઓ ઓન લાઈન શિક્ષણ અને બિઝનેસમાં મદદ મળે છે દૂર રહેલા મિત્ર- - મિત્રો અને સગ સાથે જોડાયેલો રહી શકે છે. એ પોતાની કણા અને તે- - ટેલેન્ટ દુનિયા સમક્ષ રજૂ કરી શકે છે. એતો એતો- - સોશિયલ મીડિયાના સકારાત્મક- - સકારાત્મક ફાયદા છે.
બિલકુલ આ તો બહુ જ સારા ફાયદા- - તમે મને બતાવ્યા અને નકારાત્મક પણ તમને ખબર જ હશે ને તો કહી દો ને?
નકારાત્મક સોશિયલ મીડિયા વધુ ઉપયોગ- - એ સમયનો બગાડ કરે છે. લોકો મોબાઈલ- - લોકો મોબાઈલ એટલા વ્યસ્ત થઈ જાય છે કે પરિવારનો સમય આપ- - પી શકે નથી પરિવારને બી સમય નહીં આપી શકે.
બિલકુલ
ઓ આંખોની સમસ્યા આંખોની સમસ્યા- - ઉધમઘટ અને- - માનસિક તણાવ જેવી સમસ્યાએ વધી શકે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે કારણ કે- - કારણ કે જો વધાર થી વધારે સમય પડ્યા પડ્યા ખાલી ફોન જ જોતો રહે- - એટ જોતા રહે છે. તો શું છે કે એમનો શારીરિક ક્ષમ તો હોતો નથી જો શારીરિક ક્ષમ નથી હોતો. તો એમને કોઈ બ ખાવાનું પણ ભાવતું નથી તો એ પ્રમાણે એ- - પડ્યા પડ્યા જ ખાલી પોતાનું અ શરીર જ બગાડે છે.
હા જ એ શરીરી બગડે છે બાળકો અભ્યાસ- - કરતાં વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાય છે. પર મોટી માહિતી અને- - અ અફુવાઓ અ ઝડપથી ફેલાય છે. અફવાહે ભી બહુ સારી ફેલા ફેલતીએ સોશિયલ મીડિયા પે
બિલકુલ.
બાળકો એકલતા બાળકો એકતા- - અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ વધી શકે છે.
એક તો એમનામાં આવી પણ લત હોય જાય હોય જાય છે બિલકુલ ડિપ્રેશન કારણ કે વધારે પડતું અ ફોનમાં એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે એ સાચી દુનિયાથી બહુ જ દૂર લઈ જાય છે અને સોશિયલ મીડિયા પર વધારે પડતું જોયું તો દેખદેખાવો જ બહું વધારે છે એને શું કર્યું એને કેવું કર્યું એ એને શું પહેર્યું એ ક્યાં ફરવા ગયો આ દેખ દેખાવ જ એમાં બહુ જ થઈ જ થઈ ગયો છે એ ને
આની વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગી પણ છે અ નુકસાનકારક પણ છે. અભ્યાસ સંબંધી માહિતી મેળવા માટે મદદ મળે છે પરંતુ સતત મોબાઈલ વાપ વાપરવાથી ધ્યાન ભંગ થાય છે અને અભ્યાસમાં રસ ઓછો થઈ શકે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે કે જે વધારે પડતો આપણે આ વિદ્યાર્થી છે એને વધારે પડતો સમય જો એને સોશિયલ મીડિયા પર વિતાવે તો એનો જો કેટલો કિંમતી સમય છે એ ખરાબ જ થઈ જાય છે. એને કેટલી બધી સમસ્યા નો સામનો કરવો પડે છે એ એની મગજ શક્તિ થોડી આ કમજોર થઈ જાય છે વિચારવાની જે તાકાત છે એ ઓછી થઈ જાય છે અને ભણવામાં પણ એમને ધ્યાન ભણવા પર રહેતું નથી એ બીજી જગ્યાએ બધી જગ્યાએ પણ એનો ધ્યાન ભટકી જાય છે તો આ એટલી બધી સમસ્યાઓ તો આપણને જોવામાં મળી જ રહી છે કે આપણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો કેટલી બધી મોટી મોટી સમસ્યાઓમાં પણ ફસાઈ શકીએ છીએ.
હા સાચી વાત કેવો છો આ. પરિવાર અને સમાજ પર બી અસર પડે છે. ઘણા લોકો પરિવાર સાથે વાતચીત કરતા મોબાઈલ વધુ સમય વિતાય છે જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે સોશિયલ મીડિયા લોકો વચ્ચેનો સીધો સંપર્ક ઓછો કરી રહ્યો છે. સોશિયલ મીડિયા લોગરો સંપર્ક બી તોડી રહ્યો છે.
બિલકુલ સાચી વાત કહો છો લોકોના વચ્ચમાં દૂરી વધારી રહ્યો છે. કારણ કે વધારેથી વધારે સમય આપણે ફોનમાં એકબીજા સામે સામે બેઠા હોય ન તો પણ એકબીજાનું મો જોતા નથી અને બસ ફોનમાં જ પડ્યા રહે છે તો એના થી રિશ્તોમાં તનાવ રિશ્તોના લડાઈ ઝઘડા ઈ બા વધારે વધારે હા બિલકુલ મન મુટાવને એવું બધું થતું રહે છે. તો આપણે ઓછો આપણે ઓછો સમય સોશિયલ મીડિયા પર અને વધારે સમય આપણા પરિવાર સાથે વિતાવવો જોઈએ કારણ કે જો પરિવાર એક બહુ જ અમૂલ્ય એવી અ બધાના ભાગ્યમાં હોતો નથી પરિવાર પરિવાર એક બહુ જ અમૂલ્ય અ એ છે રત્ન જેવું છે કે જેમને નસીબ થયું છે એને અ પોતાના પરિવાર ની કદર કરવી જોઈએ અને બીજી વસ્તુઓને આટલો હમ્મ આટલું મતલબ ઇમ્પોર્ટન્સ નહીં આપીને મહત્ત્વ નહી આપીને ને પોતાના પરિવાર ને વધારે ઇમ્પોર્ટન્સ આપવો જોઈએ.
સાચી વાત છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ અને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ છે. ફાયદાકારક છે પરંતુ તેની અતિરિકક્ત માનવ જીવન માટે નુકસાનકારક બની શકે છે. તેથી દરેક વ્યક્તિએ સમયયોગ્ય આયોજન કરીને સોશલ સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો જોઈએ છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે ટાઈમ મેનેજમેન્ટ કરીને જો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ કે હા આપણે ટાઈમ લિમિટ રાખીએ આમથી આપણે એ એનાથી બહુ બધી આપણને જાણકારીઓ પણ મળે છે બહ બધી ન્યૂઝ ની માહિતી પણ જાણ પડે છે તો આપણને એનો ટાઈમ લિમિટ ગોઠવી નાખીએ કે બસ દસ પંદર મિનિટ કે અડધો કલાક અ પૂરા દિવસ માંથી તો આટલો આપણેે સમય એક કલાક બસ એટલો જ એટલો સમય અગર આપણે સોશિયલ મીડિયા ને આપીએ તો તો એ આપણા માટે હિતકારી છે. કે આપણે માહિતી જોડીને આપે છે. પણ જો એનાથી વધારે એ સમય આપણે એના પર ગાળીએ તો એ તો આપણા માટે ખતરનાક જ છે અને અ ફાયદેમંદ તો નથી જ આજે આજના સમયમાં.
સાચી વાત કે ઓ છો. સોશલ મીડિયા પરિવાર મે ને તોડે રહ્યા છે ઓર સોશલ મીડિયા પરિવાર મે દરાર ભી પેદા કર રહ્યા રિશતા મે મન મુટાવ બી આવી રહ્યો છે સોશિયલ મીડિયા રે ખાતીર.
બિલકુલ સાચી વાત કરો છો. ચાલો પછી આપડે મળીએ હવે તો બહુ સમય થઈ ગયો છે અને ને સુઈ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો મોડે સુધી આપડે સોશિયલ મીડિયા કે કોઈ પણ ફોનમાં વધારે નહી જોડાવવું જોઈએ અને સમય પર આપણને આપણી નીંદ પણ પૂરી કરવી જોઈએ. ચાલો પછી મળીએ જય શ્રી કૃષ્ણ.